કેવું છ મજામાં?
હમ બસ એકદમ મજામાં કે તું કેવ ચાર હતા.
બસ કઈ ને બસ શોપિંગને બધું ચાલતુ હતું.
કેમ્પ સેનિથરોપિ લગન લા
ના ર ના અરે અમારી એક કઝિન છે એ જાય છે હમણાં યુએસ તો એના માટે જ બધી પ્રિપરેશન બધ ત ત
હમ્મ યુએસ ફરવા માટે.
ના ના સ્ટુડન્ટ વિઝા પર હા સ્ટડીઝ મ
હમ ત્યાં તો બહુ મોંઘી હોય છે ને પણ હાયર સ્ટડીઝ તો
તો હો છે. તો નવી આખી કન્ટ્રી એટલે
હમ્મ એટલે ભારે પડશે પછી તો ત્યાં સસ્ટેન કરવું. ત્યાં પૈસા તો મળી જ અને બટ આપડા જેવો ક્યાં કલ્ચર ને એ બધું ફેસ્ટિવલને બધું ક્યાં મળશે.
હા એ તો છે ને આખું બધું અલગ જ પડી જાય એમ.
હમ્મ અને મે સાંભળ્યું છે કે તમે કશું તમને પૈસા તો એમ મળી જાય બટ તમારી સોશિયલ લાઈફ કઈ હોય નહી. અને બધા ત્યાં આપડા કોઈ ઈન્ડિયન્સ બી એટલા હોય ના હોય. તમે જ્યા રહો ત્યાં મજા ના આવે ને. ખાલી પૈસા માટે જતા હોઈ લાગે.
હા એટલે એ હવે જવાની છે નેક્સ્ટ એગસ આના પછી ના મહિનામાં જવાની છે.
બરોબર.
હા એટલે એને કઈ ડેટ મને ખબર નથી પણ જવાનું છે એટલે ખબર એટલે બસ અત્યારે તો હમને એની જ શોપિંગ ચાલતી હતી કે શું લાવવાનું શું નહી બધું જે જરૂરિયાતની સામાન હોય બધુ લઈ જવા પડેને.
બર
હા કેમ કે અમુકવા બધું જ જરૂરી હોય.
હમ્મ હમ્મ. કેટલો ખર્ચો થયો હશેને પચીસ લાખ તો થઇ ગયો હશે ને? પચીસ લાખ કારણ કે અને ત્યાં જઈને કોલેજની ફીસ તો ફર્સ્ટ ઈયર ની બી અહીંથી જ હોય ને.
હા આરામથી એટલું થશે ટ્વેન્ટી ફવ થર્ટી જેટલું તો
કેટલા પૈસા આપીને આપડે જવાનું એ બી બીજા દેશ માં ને ત્યાં જઈને કામ કરવાનું એમના માટે
હા એ તો છે અને એ બી તમને પ્રોપર જોબ પ્રોપર જોબ તો ના મળે. પછ સેલ મેનમાં કેમ જ જવું પડે
ઘરમાં કે કોઈ ફ્રેન્ચ વાય સભ્યમાં જેમ કેવાય આમ કરે ગોડાઉનમાં આજકાલ બહુ ક્રેઝ વધી ગયો છે. લોકોને બહાર જવાનો ત્યાં જઈને આવ લક
હમ.
લો લેવલ ના કામ કરે ને પછી જે પૈસા મળે એના કરતા તો વધારે જ હોય એટલે એ રીત નાખી જેંગી. કાર્ડ અમારે બી રિલેટિવ હતા એમને બી ત્યાં અહિયાં આટલું આટલું ભણ્યા માસ્ટર્સ ડિગ્રી કરી ત્યાં જઈને ગ્રોસરી શોપમાં કામ કર્યું. પછી વિઝા મળી ગયા તો ગ્રોસરી શોપ વાળા એને કીધું કે તું એમની ગ્રોસરી શોપની ત્રણ હતી એમની. તો એકમાં મેનેજર બનાવી દીધો. તો આટલું આટલું ભણીને બી હ આખી જિંદગી ગ્રોસરી શોપમાં કાઢશે.
હા એટલ એ તો છે જ ને એટલું બધું ભણવાનો કોઈ પછી મતલબ ન
મતલબ ન થી એમ તમારી લાઈફમાં લક સ્ટેટસ શું રે તમે શું કોઈ પૂછાય કે શું કામ કરો છો તો. શું કેવાનું?
હા એ છે અને ઉપરથી જોવા જઈએ તો પૈસાનામાં બી કે કેવું કે ત્યાં તમે કમાવ છો પણ તમે યુઝ બી ત્યાં એવી રીતે જ કરો છો તો તમારી સેવિંગ્સ તોગર જોવા જઈએ તો ઓવર ઓલ સર્કિટ થાય છે એમ જેમ તમે ઈન્ડિયામાં કમાશો તો તમારો ખર્ચો બી ઇન્ડિયા લેવલ પ્રમાણ તો એ બધું જોવા જઈએ તો ઓલમોસ્ટ સેમ છે હા.
હમ્મ ફરક એટલો પડે કે ત્યાં તમે ફોર એક્ઝામ્પલ મહિને પાંચ હજાર ભી કમાતા હો. પાંચ હજાર ડોલર. એમાં હજાર ડોલર બી બચાવ તો ત્યાં તો ઓછા લાગે પણટ પછી હજાર ડોલર ઈન્ડિયામાં મોકલો એટલે થઈ જાય ને પૈસા એ સીધા એસી હજાર રૂપિયા નેવ હજાર રૂપિયા થઈ જાય.
હા એ તો છે.
એટલે ઈન્ડિયામાં બધાને સારું લાગે કે છોકરો પૈસા મૂકે છે. છોકરી પૈસા મકે છે બ ત્યાં છોકરા કે છોકરીની ત્યાં સોશિયલ લાઈફ સાવ જરો થઈ ગઈ છે બસ ખાલી રોબોટ ની જેમ સવારે જાય કામ કરીને. પાસવા
હા એટલે ઈવન બી આપડે બધા ફ્રેન્ડ જોડે વાત કરું ને તો બધા કે છે કે લક પૈસા છે બધું છે પણ જેમ મનની શાંતિ હોવી જોઈએ ને.
હમ
કેમ કે તો છે જ ને તમે તમારા ઘરથી આટલા દૂર ત્યાં ખુદ તહેવાર વ્યવવાાર કઈ નહી અને બધું આખું ચરબી અલગ તો તમને લાઈક જે જોવું જોઈએ એ મળે નહીં એમ. પેલેથી આપડે ગયા હોય ને તો
હમ ખોટો ગહીસ ખોટો વધી ગયો છે બટ એમાં જોવા જઈએ તો પબ્લિક ની બી ભૂલ છે નહી. આપડી કન્ટ્રીમાં કોમ્પ ટ્યશન એટલું વધી ગયું છે ને તો એ બી શું કરે બીચારા શિફ્ટ જ થવું પડે હતા એટલે કોઈને બ્લેમ ના કરી શકાય ના કન્ટ્રીને ના છોકરાઓને કે પોપ્યુલેશનને કોઈને એવુ બ્લેમ ના કરાય ડાયરેક્ટ.
હા, એ તો છે.
હમ્મ.
કેમ કે કોમ્પિટિશન એટલી વધે છે કે અત્યારે જોબ મળવાના બધામાં થોડું પ્રોબ્લેમ થાય છે.
હા, બટ આજે બહાર જવાનો ક્રેઝ છે ખરી આયો નિયમ આવે ને પેલું ફિગર ઓફ સ્પીચ એમાં આની આવે છે. આની આઈ આઈ આર ઓ એન વાય. એવું નહી કહેતા કે પેલા આપડે અંગ્રેજો આપડાના હ હરાની પેલા અંગ્રેજો આપડાને કામ કરાવતા હતા હવે એમને હટાયા તો આપડે હમણાં ત્યાં જઈને કામ કરીએ છે બધું એક જ ન.
હા, એ તો છે જ.
તો આઝાદી માટે એટલું લડ્યા પણ હવે ત્યાં જઈને આપડા પાછા કામ કરતા થઇ ગયા એમને ત્યાં જઈ.
હા હા એ જોવા જઈએ તો સર ખુજ છે પણ જોવા બધાં ના પોત પોતાનું અલગ અલગ ડિસિજન હોય જેના જે ફાવે મને જેક
સારા હોય છે જેમ કે અમુક લોકો ખાલી ત્યાં ભણે કમાય થોડું દસેક વરસ. રૂપિયો ખુબ ભેગો કરી દે પછી પાછા આઈ જાય ત્યા ફોરે એવર સેટલ ના થાય પછી અહી એને કોઈ બિઝનેસ સારો એવું ઓ કર
હા લ એ વસ્તુ બરાબર છે એમ કેમ કે ત્યાં લાઈક જોવા જઈએ તો ત્યાં એજ્યુકેશન ને બધું સારું જ છે ને ભતા જોવા જઈએ તો એ બધું તો છે સારું છે. સુલેમાં
હા એ તો છે.
હમ એટલે બધું અલગ અલગ છે હવે જે પ્રમાણે બધા ન સેટ થાય. મને જેમ કે પસનેલી હું મારી વાત કરું. તો હું ના રહી શકું આટલી બધી દૂર ફેમિલીથી દૂર
હા એ બી એક બહ મોટો ચેલેન્જ છે કે તમારે તમારા ફેમથી એટલે ટાઈમ સુધી દૂર રહેવાનું
એ જ ને આટલો બધો ટાઈમ મને એકદમ આખું અલગ જ શહેર શહેર શું આખું દેશ જ અલગ થઈ જાય.
હમ ઈવન લોકો જાય છે ને પછી કેટલા ટાઈમ પછી પોતાના મા બાપને બોલાવે છે એમાં બી મા બાપને ત્યાં અનુસહેબ થાય તો ઠીક છે મારા મારા જે એક રિલેટિવ છે. એ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારે તો એમણે મના પેરેન્ટને બાર થી તેર વર્ષ પછી રહવા બોલા હવે એ તો લકી છે ભાઈ કે એમના પેરેન્ટ્સને ત્યાં ફાવી ગયું ન ફાવી ગયો તો તો તમે તમારી અને તમારી હાફ જિંગી તમે તમારા પેરેન્ટ્સ થી દૂર જ કાઢોનાને
હા બરાબર એ તો છે.
તો પછી કમાવાનું છે એના માટે તો પછી એનો મતલબ નથી ને મારે ભી બહાર જવાનું વચ્ચે થયું હતું પણ મને પછી બધા અમુખ સરગમ સ્ટેન્ડ સીટ ના લીધે કેન્સલ રાખ્યું અનપડ લોકો નેએના પરર લક આમ એવું ફીલ થાય છે કે નજી હવે સારું થયું.
બરાબર હા
મારે બહાર જવાના છે ક્રેઝ ની અંદર વચ્ચે નોતું બસ સારું એટલે એ પ્રમાણે જોવા જઈએ તો જીત હવે સારું થયું
હા વચ્ચે મને બી એવું હતું ખબર છે હું બી વચ્ચે ટ્રાય કરતી હતી કે યાર મે મેં જીદ બી કરી હતી કે યાર મારે જવું છે જવું છે કેમ કે બધા જતા હતા. તો વચ્ચ એક પોઈન્ટ પર મને બી એવીઈચ્છા થઈ ગઈ હતી કે યાર જઈએ પણ પછી મને રિલાઈઝ થયો કે ના યાર હું આટલું બધું દૂર તો ફેમલી તો ના રહી શકું
હા એજ ને અને દૂર રહીને બી હમ
બોલ બોલ હા બોલ તું કે
એમ કે દૂર રહીને બી પછી કમાવાનું જેના માટે એના જો રેવા ના મળે તો પછી મતલબ નથી ને તમારો બહાર જવાનો
હા એ જેના કરતા જે હોય થોડું ઓછું સેલેરી હોય કે ગમે પણ એટલીસ્ટ આપડે ફેમિલી જોડે રહી શકીએ
હમ ઇનકેસ ના કરે ને કોઈને ખરાબ એવું હોય દી પાસ્ટ કે એના મા બાપ ને લક વહેલી એજમાં એક્સપાયર થઈ ગયા બે અને એકલો હોય તો ઠીક છે ત્યાં જઈને પછી એ ફેમિલી સેટલ કરી શકે પોતાની
હા
એવા લોકો માટે તો બી હજ ચાલે બટ બાર તો બી જોવા જઈએ ને ખાલી પૈસા છે પૈસા થી એન્જોયમેન્ટ થાય મોસ્ટલી બ જે રિયલ તમને હેપીનેસ મળે ને એ બધી પૈસા થી નહી આવતી માણસો થી આવે અને કલ્ચર થી આવે ફેસ્ટિવલ થી આવે જેસ્ુ સ્ બાર આપેને મળ
હા એટલે જ તો લોકો ત્યાં જઈને એકલા ફીલ કરે છે વધારે પછી મોસ્ટલી ત્યાં જઈને બધી આ બધા વ્યસનો થઈ જાય એમ
હા રે એ બી બારના હા બહારના દેશમાં એ બી એની બી છૂટછાટ છે તો લોકો પોતાને હેલ્થ ને બી બહ રિસ્ક પર નાખી દે છે એ બધું કરીને
હવેં દૂર હોય કોઈ હોય નહી શેર કરવા માટે તો તમે તમારા બધા માટે આવી જ બધી વસ્તુનોો ઉપયોગ કરશો ને
હમ તો શું તને ચાલો થોડ તો જાય કે નહી
ના મને તો ઈચ્છા નથી હું તો અલક જવાનું વાત અલગ છે ફરવા જઈ શકું બટ
બ વટ ઇ બટ વટ ઇ તારી ફેમિલી છોકરો ગોતી દે તને બાર ન જ સેટલ થયેલો
હા પણ હું ના એના હાથ ના પાડું બસ
આવું બહ ભાગ્યે જ કોક ને મળે ને
હા પણ ઉ તોું ના પાડું
અચ્છા
હા
તો કોઈ ગમે ત્યાં છોકરા જોડે પા નહી જાય એમ તો ઇન્ડિયામાં
એક ગમે દવા થોડી.
હા.
અચ્છા હું તને કરું છો મને ફોન આવ છે બીજો.
ઓકે. બાય.